હેલો હેલો અવાજ આપતો છે મારું
હાલો
અવાજ આપતું છે મારું
હા અવાજ આવે છે આવે છે ભાઈ કેમ છો મજામાં
બસ બસ મજામાં તમે કેમ છો ઓકે ઓકેવું ચાલતું છે
એકદમ મસ્ત ચાલે છે તમે કોહ.
બસ ચાલતું છે જો વરસાદ ન ઈંતજાર છે વરસાદ આવે તો હા રોનીિ આ તમને હું આ બધું તાપ બહ હણાં ગરમ બહ થાય હ હ કેવ તમે
જોબ ઉપર હતા તમે
હા જોબ થી હમણાં જ આવ્યોમ બહુ થકી ગયો એના માટે જીમ ભી નથી ગયો જીમ જવાનું એટલું થાકી ગયો હતો એટલે નથી આવ્યું મારે એમ
બરાબર બરાબર બરાબર પણ જીમનામ જીમ તો કેવું છે સવારે જઈએ તો વધારે બેસ્ટ રહી.
બેસ્ટ છે પર હું આપડે એટલે આપણે બહ એમ નાઈટ વાળા બહ માણસ એટલે રાત્રે રાત્રે ઉભી ઉઠી ને એટલે ગેમ રમીએ ને સિરીઝ જોઈ એ બધું વસ્તુ કરે ને આપડે તો એનાથી આપણેથી હો એટલે બે એક વાગ્યા સુધી આપણે હોય નહી હોય ની એટલે તો હવારે ઉઠવાવામાં પ્રોબ્લેમ આવે એમ.
બરાબર બરાબર. કેટલા વાગાનો ટાઇમ છે જોબનો તમારો. હા.
તમારો પછી કેમ કે હું પછી છ વાગે ઉઠ વાનું હોય અને રાત્રે બે વાગે તમે હોવ એટ ચાર કલાકને દિન તો તમે લઈને શું કરવાના. એટલે બેસ્ટ બેસ્ટ આપડે હમ્મ બેસને વ આપણે આઠ કલાકની નીન જુએ.
હા સાચી વાત છે ઓછામાં ઓ
તમે કઈ તમે કઈ એવું વસ્તુ કરો હા આઠ કલાક તો સૌવ છે. તમે એવું કઈ કરો જોબ બિઝનેસ કઈ એમ કઈ કરો તમારું કઈ?
હા કરું છું ને હું જોબ કરું છું.
તમે બી જોબ કરો?
હું રિયલ એસ્ટેટમાં જોબ કરું છું.
ઓકે તે તેમાં કેવું રે?
એમાં પણ એવું જ હોય સવારે દસ વાગ્યા થી રાતના આઠ વાગ્યા સુધીની જોબ હોય અમારી.
એમ?
હા.
ઓ એમાં આજના ટાઈમ પર તમે જો જોબ તો જોબ જ છે, બિઝનેસ બિઝનેસ હોય એટલે આપડે બિઝનેસ જે તમે કરો તો મારા હિસાબથી બિઝનેસ બવ સારું રે.
હા વાત સાચી છે, આમ તો બિઝનેસ જ કરવો જોઈએ.
પછી આપણેે હું ટાઈમ આપણેે સિલેક્ટ કરીએ આપને કઈ ટાઈમ એટલે જવા તોવા આપને આપણે ટાઈમ હિસાબથી આપણે કરી શકીએ બધું. આપડ હેડલ આપ કોઈ રૂલ ની કરે મારા હિસાબ થી જોબ એટલે જોબ છેમ એમાં એમાં શું છે કે તમારું ગ્રોથ હું થાય તમારી જે સેલરી હોય થોડી બધી ગ્રોથ થાય એમાં બઉ બધું ગ્રોથ ન થાય બિઝનેસ જે છે તમે જે સેટ થઈ ગયા તો તમારું એક હમતા એવું ગ્રોથ થાય કે તમે એમ જે તમારું જે ગોલ છે તમે પ પછી પૂરું કરી શકો એમ.
હા સાચી વાત છે સાચી વાત છે, હવે જેમ કે આપડણે જોબ કરતા હોય આમાં કેવું છે જોબ કરવાના ફાયદા બી છે અને નુકસાન બી છે હવે કેવું છે કે જોબ કરો તો આપને દર મહિને જે નિશ્ચિત આવક અ હોય એટલી આવી જ જાય પણ જો તમે બિઝનેસ કરતા હોવ તો અ એમાં વધારે પણ આવીઈ શકે. બરાબર? અને જોબમાં કેવું છે એમાં એમાં આપણે જોખમ ઓછું હોય અ કારણ કે આપણેે એમાં કોઈ રિસ્ક લેવાનું હોતા નથી, આપણને જે ઓફિસ થી કામ આપે એ જ આપડે કરવાનું હોય. બરાબર છે? પછી કામ ના કલાક હોય એ પણ આપડ ફિક્સ જ હોય કે દસ વાગ્યા થી આઠ વાગ્યા સુધી કામ કરવાનું બરાબર છે અને બિઝનેસમાં કેવું થાય કે એમાં તમારો કોઈ ટાઈમ ફિક્સ ના હોય એમાં તો તમારે સવારે છ વાગે કોલ આવે તો ત્યારે બી બાત કરવી પડે રાતના દસ વાગે આવે તો ત્યારે બી બાત કરવી પડે મે બિઝનેસમેન
એમ હોય કે એ લોકોને કોઈ રૂલ કરે રૂલ કરે તો એ લોકો ન ની ફાવે એટલે તમારો ઉપર બેચ ત્રણ જણા મેનેજર હોય ને જીએમ હોય ને પછી કોઈ બીજા બે ત્રણ જણા હોય એટલે બધા એમને પ્રેશર આપીએ આપે એ બધું કોઈ કોઈને એમ નીવી ગમે કેમ કે એ વસ્તુ ખોટી છે ત તમને એમ લાગે કે જોબ એટલે સેલરી મળી જાય ફિક્સ ફિક્સ સેલરી છે તમારું કોઈ ખોટું નથી પણ એમાં એમ છે તમાર જે બિઝનેસ હોય ભલે ને તમે બે કલાક હજુ તમે ત્યાં બેહો તો એમાં ફાયદો તમારો જ છે
હા એ તો સાચી વાત છે
ભલે છે ને તમે બે કલાક પહેલા ચાલી જાઓ તમને પેહેલા ચાલી જાઓ એટલે ઘરે તો તમને કેવા વાળો કોઈ નથી ને ત્યાં
હા કીવા વાળું કોઈ નથી પણ આમાં કેવું હોય છે તો ઘરની પરિસ્થિતિ સારી હોય તો આપણેે બિઝનેસ કરવો જોઈએ પણ જો ઘરની પરિસ્થિતિ
હા એ તો છે ભાઈ પેલા કેમ કે ફ રા હસાબથી પલા ફલી સેબલ હોવો જોઈએ તમાથી ફય ન હોય તો પછી ધંધામાં લોસ હોય તો તમારી થી પછી ધંધા આગળ નહીં વધે કેમ કે તો તમે એક બે મહિનાાલી ચલાવી શકો બે ત્રણ મહિના ચલાવી શકો પછી ચાર થી પાંચ મહિના જો લોસ હોય એટલે ધંધો ની હેટ થાય ત તમારું એમ ફાઈશયલ ત ક બેકઅપ જોુએ મારા હિસાબથી
હા બરાબર છે બરાબર છે એ તમે બહ સાચી વાત કી હતી કે કેવું છે તમે આર્થિક રીતે જો મજબૂત હોવું ને તો તમારે બિઝનેસ કરવો જોઈએ નહી તો પછી કેવું થાય કે હોય કેસ પણ આવે જેમ ઇ આવે એવી રીતના લોસ પણ થતો હોય છે બરાબર અને એની અમે નોકરીતા હોય તો એમાં આપણે લોસ સાથે કઈ લેવા દેવા હોતા નથી આપને આપડે ફિક્સ સેલરી જે હોય એ મળી જાય છે બરાબર આપડ રિસ્ક ઓછું અને કામમાં બી કેવું હોય કે સવારે દસ થી છ કે દસ થી આઠ જે કામ આવડું થાય કેટલો ટાઈમ જ કામ કરવાનું હોય
એ તો વાત તમારી સાચી છે તમે જે કીધું ફિક્સ થાય લોસ થાય બિઝનેસમાં એ વસ્તુ તમારી હાય છે તમે જે કીધું સાચી છે કેમ કે બિઝનેસમાં પ્રોફિટ લોસ બ થાય એમાં એવું કઈ નથી કે બીજ તમારું પ્રોફિટ જ થવાનું કેમ કે નસીબ ઉપર છે બધું ખેલ તમે કેવી રીતે તમારું બિઝનેસ રન કરો મારા હિસાબથી એટલે તમારી હિસાબ તમારું હોય જોએ કેમ કે જેના સેલરી વીસ પચીસ હોય એને તો એમ જ લાગે કે ભાઈ બિઝનેસ કરવાનો હોય જેનો સેલરી એમ પચાસ સાઠ હોય ચાલીસ હજાર હોય તો લોકો તો એમ લાગે કઈ નઈ બેઠા બેઠા એમને ચાલીસ હજાર પચાસ હજાર મળતો છે તો એમાં કઈ ઈશુ નથી
હા સાચી વાત છે હવે આમાં કેવું છે કે તમારે ઘરમાં કેટલા ર પહોચો તમારી અ જરૂરિયાતો કેવી છે એના ઉપર બધવા ડિપેન્ડ કરતું હોય
હા એ તો છે એમ
અ પોતાનું ઘર હોય બધી જ હોય બરાબરછ તો તમે નોકરી કરતા હોવ વીસ હજાર પચીસ હજાર
કેમ કે આજના આજના ટાઈમ પર તમે જો કેટલું મોંઘાઈ વધી ગઈ છે તમે જે વીસ હજાર સેલરી તમારી હોય તો તમે આટલે જીવી એટલે જીવી તો તમારું શોખ હોય એ બધું તમને મારવા પડે કે બીસ હજાર તમારું આવો આટલેથી આવે આટ પનીકળ જશે
હા સાચી વાત છે સાચી વાત છે અત્યારે તોને છે કે્યાલ જ વીસ હજાર કે ત્રીસ હજારની સેલરી ન તમે ઘર પણ મારી શકો હા
પણ મારા હસાબ તો બિઝનેસ એટલે મારું બી એમ હ છે કે ઇન ફ્યુચર જો એટલે ફાઈશય સેબલ થાવ પેલા હમણાં જોબ જ કરવું ભાઈ દેવ તમારે તમે શી કીધું જોબ કરવ જરૂરી છે તો મારાબ મે જોબ જ કરતો છું ઈન ફ્યુચર એમ ટ્રાય કર
કે નાલું સ્ટાર્ટઅપ તો નાલું સ્ટાર્ટઅપ પણ કઈ તો એમ કરવાનું જેનાથી જો કાલ ઉઠીને મે એટલે ટ્રાય નહી કરો તમને ખબર નહી પડશે તમે સક્સેસ થવાના કે ફેલિયર તમાું એટ તમે ટ્રાય કરો તો જ તમને ખબર પડશે
હ
બરાબર છે બરાબર છે સાચી લો તમા તો શું બિઝનેસ કરવાની ઈચ્છા છે
બિઝનેસ છે એટલે ભાઈ બઉ બધું એ સ્ટાર્ટઅપ તો બઉ બધું છે ને તમારું જે મેં જે લાઈનમાં કરું એ લાઈનમાં બી છે એ બધું આપણાથી નઈ કેવાય કેમ કે જ્યાં સુધી તમારું સ એટલે તમારું ફિક્સ નહી થાય ને જ્યાં સુધી મારો એમ છે કે કોઈ ન કેવો તો તં હારું
એ બ સારી ગ છે એટ ત્યાં સુધી તમે જે બ છે કોઈને ના તો જ
હ થાય ભી ને એમાં રૂકાવટ જે આવે ને એ બધું એમની આવે કેમ કે બિઝનેસ તો ભાઈ તમે તમને એમ તમે જે કતાો તમારી હિસાબથી સેલેરી વાળું જોબ એટલે હારી છે એટલે પણ એમના એના માટે ક તને ના નથી પાડતા પર જોબ જે એટલે બિઝનેસ જે તે તમને જે તમે સક્સેસ થઈ ગયા
તો તમને ને તમારા પછી આવાના બધા તમારી સાત પેઢી એટલે તમારે એવું બિઝને કઈ થઈ જાય તો તમારી પેઢીઓ બધું એમ એમાં ચાલી શકે રન કરી શકે એ બિઝનેસ ભી રન કરી શકે પેસા ભી એમ મારા હિસાબ એવું છે ભલે પછી તો તમારે જે પછી તમારું બિઝનેસ સક્સેસ નહી થયો તમે પછી બીજો ટ્રાય કરી શકો એમ કે એક વાર ટ્રાય કરીને પછી છોડી મકો ને એવું તો નથી મારેડ પે શર્ટ તો મારો
હમ બરાબર છે બરોબર છે આમાં કેવું હોય કે એક બિઝનેસ હોય કે જોબ હોય ઘરની એક છે ને પ્રાયોરિટી આપડી ફિક્સ થઈ જતી હોય જેમ કે અ આપણા ઘર ના બી એક ખર્ચા હોય બરાબર છે આપડે જેમ કે ભાડે રેતા હોઈએ તો દસ હજાર આઠ હજાર બાર હજાર ગમે તે એક ભાડ ું હોય છે
એતો છે
બાર હજાર પ્લસ ઘરમાં બધી નાની મોટી જરૂરિયાત એમ કરીને આપડે વીસ થી પ પચીસ હજાર રૂપિયામાં આપડું ઘર ચાલતું હોય એટલે જો તમારે બિઝનેસમાં એટલા નીકળી જતા હોય તો સારી વાત છે પણ જો તો બિઝનેસ તમે કરતા કરતા પછી તમારા પૈસા ના નીકળતા હોય એટલા તો પછી જોબ કરવી પડે.
એ તો છે તમારી વાત પર મારા હિસાબ તમારે આજે તમે બધું કીધું ને મને એ લાયો બી લાગ્યું કેમ કે જે કોઈ એક દસરા બીજાથી શેર કરે ને વસ્તુ ત્યારે બધું એમ વાત કરવામાં મજા આવે. તમે જે તમારા જે એ હતું જોબ માટે તમે મને કીધું મને મારું જે હતું મેં તમને બિઝનેસ માટે કીધું એ બધું એમ એમ એકબીજા થી વાત કરવાથી બધું ખબર પડશે એકબીજાને. ને મેં તમને તો બીજું કઈ નહી કેવા કેમ કે આ તમારે ટોપિક પર વાત કરવા મને બહુ સરસ લાગી પેલા તો. એ ખુબ આનંદ ભી આવ્યો અને ખુબ નોલેજ મળ્યું બી.
હા મને પણ તમારી પાસેથી ખુબ સારું એવું નોલેજ મળ્યું.
મે તમારું ખુબ તમારુંને ખૂબ ખૂબ આભાર કેમ કે તમે મને આ બધું. કઈ એટલે નોલેજ બી આપ્યું થોડો ઘણું અને તમાર સાથે વાત બી કરી તો તમારો ખુબ ખુબ આભાર.
મને પણ ભાઈ તમારી સાથે ખૂબ જ મજા આવી છે વાત કરી ને. કઈ વાંધો નહી. આપડે મળીએ પછી હા ભાઈ.